હલો.
હા કેમ છે?
આ બ એકદમમાં. પણ હું તમને એમ કેધી તી કે આજે હું આમ થ તમને કોલ કરવાની કેમકે આજે મેં ન્યુઝપેપરમાં ન્યૂઝ હતી કે દીવમાં ઘણી બી ફરવા લાયક જગ્યા છે ખાસ કરીને મે ન્યુઝપેપરમાં એક ત્યાં કોટોગીજ પેલો આવેલો ને તેનું એક લેખ હતો તે વાચ્યો હતો તો મને પણ એમ થિયુ કે લાવ ને હું પણ આજે ફ્રી છું તો તારી સાથે વાત કરું ને આપડે દીવ પણ આમઠું ટાઈમ મળે તો તો આવતી વીકમાં દીવ પણ ફરવા જરાાવ્યું શું કેવું છે તારુ આ બાળામાં
હા બરાબર છે જવાનું વિચાર્યું છે તો દેવી વિશે થોડી પૂર્ણ માહિતી આપી દઉ કેમકે દિવ ભારતને ખૂબ જ ર અને શાંત અને મનોહર દરિયા કિનારો ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ. ત્યાં દાદરા નગર અને આવેલી દમણ અને દીવ છે. એ ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારા નજીક આવેલા એક નાનકડો દ્વીપ છે તા પૂજે ને કહી શકાય આપ દ તેના પોર્ટુગીઝ વારસા સ્વચ્છ દરિયા કિનારો અને ઐતિહાસિક સ્થાપક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમ કે વાત કરીએ તો ત્યાં ઘણા બધા ફરવા લાયક સ્થળ છે જેમાં આપણે દીવ નો ફોર્ટ પણ કહી શકીએ જે આપડે સોળમી સદીમાં પો પોર્ટુગીઝ જો દ્વારા નિર્મિત કરવામાં આવ્યો હતો. આ કિલ્લો છે બહુ વિશાળ છે તે ત્રણ બાજુ દરિયાથી ઘેરાયેલો છે. અને કિલ્લા પરથી અરબી સમુદ્ર ન અરભૂત. અદભુત નજારો જોવા મળે છે અને આ કિલ્લો જે છે તો બહુ આમ મોટો છે. ત્યાં આમ ફરવાલાયક પણ છે અને ત્યાં આપડે જોઈએ ને. તો ઘણા બધા ફિલ્મોની શૂટિંગ પણ થઈ છે તો ત્યાં ફરવા જેવું સ્થળ છે ત્યાં તો આપડે જાશું તો તો એના માટે. આગળ તારે કેવું હોય તો.
હા હું તને એજ અ હે ને કેવાની હતી કે કે. તો હે ને બહુ મોટી જગ્યા છે ફરવા માટે. અને આપડે ખાસ કરીને તે મને જેયા પોર્ટુગીઝ કિલ્લો ની વાત કરીને તો હું તેની હે ને તને.
અ માહિતી આપું. કે જે દીવ નો કિલ્લો હે ને તે જે વાત કરી. ગુજરાત નો સૌથી પ્રસિદ્ધ અને ઐતિહાસિક કિલ્લામાં એક છે. તેનું નિર્માણ હે ને ઈસવીસન ઓગણીસો પાંત્રીસ થી ઓગળીસ સો એકતાલીસ દરમિયાન પોર્ટુગીઝે કર્યું હતું અને આ કિલ્લો હે ને ઈ અરબી સમુદ્ર ના કિનારે આવેલો હોવા છે. તેને રક્ષણ અને વેપાર માટે ખુબ મહત્વનો છે. અને તને ખબર હોય તો ત્યાંનો કિલ્લો હે ને મજબૂત પથ થરો થી બનાવવામાં આવ્યો છે. ત્રણેય બાજુ અર અરબી સમુદ્ર થી ઘેરાયેલો છે. અને કિલ્લામાં ખાસ કરીને મોટી ટોપો છે. દીવા દાંડી છે લાઈટ હાઉસ છે અને જૂની ઈમારતો પણ જોવા મળે. અને કિલ્લાની આસપાસ અ ખાઈ એટલે બનાવવામાં આવી હતી કે જે રક્ષણ માટે ઉપયોગ હતી. અહીંથી ન અરબી સમુદ્ર એનું ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળે છે. આજે આ કિલ્લો છે ને એ ભારત નું લોકપ્રિય પ્રવાસ સ્થળ તો છે જ. આ અને દર વર્ષે હજારો પ્રવાસીઓ હે ને અ તેની મુલાકાત પણ લે છે અને સાથે સાથે હું તને કઉ કે આ દીવ નો કિલ્લો તો ઠીક પણ ત્યાંનો જે સેન્ટન્ટલ પો ચર્ચ પણ ત્યાં બહુ મસ્ત આવેલું છે કે જે સેન્ટ્રલ પોટલ છે ને એ દીવ ન સૌથી સુંદર અને ઐતિહાસિક એક છે એનું નિર્માણ છે ને પોર્ટુગીઝ શાસન દરમિયાન ઈશવીસન સોળસો એકમાં શરૂ થયું હતું. અને આશરે સોળસો દસ માં પૂરું થયું હતું. આ ચર્ચ ને સેન્ટલ પર ને પણ સમર્પિત છે અને કે દીવ શહેર ગુજરાત નું નજીક છે એટલે પોર્ટુગીઝ શૈલી ના સ્થાપત્ય નું સુંદર ઉદાહરણ પણ જોવા મળે આપણને અને ચર્ચ છે તો કોલોની વાળી આગળની દિવાલ ખુબ જ આકર્ષિત છે અને લાખ કારીગીરીને ભવ્ય જોવા મળે છે. અને આજે પણ અહી નિયમિત સમયે પ્રાર્થના અને ધાર્મિક. કાર્ય પણ કરવામાં આવે છે અને સાથે તને અ વધારે
હા હા છેી કેમ વાત કરીએ તો ફરવાલાયક સ્થળોમાં જે એમાં આપડે કહીએ તો દીવમાં આપડણે નાગુઆ બીચ પણ છે. દીવનો સૌથી પ્રખ્યાત અને અર્ધો ચંદ્રકાર જેને આપણે હોર્સ શોર સેપેડ બીચો છે અહી વોટર સ્પોર્ટ સ્વિમિંગ અને આરામ કરવા માટે પ્રવાસ ભરે, હા ભારે ભીડ હોય છે પ્રવાસીઓને જેમ કે આપ મોટર એક્ટિવિટી તને ખબર જ હશે. કે ઘણી બધી પ્રકારની હોય છે તે બધી ત્યાં અવેલેબલ હોય છે. પછી એની આજુબાજુ ની વાત કરીએ તો ત્યાં આપડે ગંગેશ્વર મહાદેવ નું મંદિર પણ છે. જે કુદમ ગામ નજીક દરિયા કિનારે ખડકો વચ્ચે પાંચ શિવલિંગ આવેલા છે. દરિયાનાના મોજા સતત આ શિવલિંગ પર સ્વયં જલ અભિષેક છે જે દ્રશ્ય ખૂબ જ અલોૌકિક લાગે છે. ને ત્યાર પછી તો જ્યાં વાત કરીએ ચર્ચની તો ત્યાં બરાબર છે. સેન્ટ પોલ ચર્ચ પણ આવેલું છે જે પો પોર્ટુગીઝ આર્ટ આર્કિટેક્ચરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ધરાવતું ચર્ચ તેની સેલી અને ત્યાર પછી આપડે વાત કરીએ તો ત્યાં બીજો પણ જેમ કે જેને કહેવાય છે ગોગલ બીચ જે ખુબ જ શાંત અને સ્વચ્છ બીચ છે.
જે તેની સ્વચ્છતા અને પર્યાવરણીય ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ ટેગ મળેલું છે તેને અને તેની વાત કરીએ તો આઈએનએસ ખુકરી મેમોરિયલ ટ્રસ્ટ મેમોરિયલ પણ છે. ત્યાં જે આપણે ઓગણીસો એકોતેર ના ભારત અને પાકિસ્તાન ના યુદ્ધ દરમિયાન જે આપડા સહીદ થયેલા ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ ખોકરી અને તેના વીર જવાનોને સ્તિ લું એક સુંદર સ્મારક છે. નાયકા નાયડા કેવું પણ છે ત્યાં જે પોર્ટુગીઝ સમયમાં પથ્થરો ખોદવાથી બનેલી એક કુદરતી ગુફાઓ છે. જ્યાં ફોટોગ્રાફી ના શોખીન માટે તો એ બહુ જ શ્રેષ્ઠ સ્થળ છે. અને ત્યાંની આપડણે વાત કરીએ તો દીવમાં જવાનું આપડે તો સારો સમય કયો કહેવાય તો આપણે ઓક્ટોબર થી માર્ચ આ મહિનાના દરમિયાન છે ને દીવ નું હવામાન ખુબ જ . સારું હોય છે અને ઠંડુ હોય છે અને ફરવા માટે અનુકૂળ હોય છે. . અને આપડે ત્યાં જવાની વાત કરીએ બરાબર છે કે કઈ રીતે દીવ જવું આપડે તો ત્યાંનો રસ્તો આપડે કહીએ તો ગુજરાત ના મુખ્ય શહેરો જેવા કે રાજકોટ અમદાવાદ ભાવનગર અને વેરાવળથી દીવ માટે સીધી બસ અને પ્રાઈવેટ ટેક્સી મળી રહે છે. અને આપડે ટ્રેનમાં જવું હોય. તો રેલવે માર્ગ દીવની સોથી નજીકનું જે રેલવે સ્ટેશન છે તેને દેલ વાડા કહેવામાં આવે છે અંદાજે દીવ થી નવ કિલોમીટર અને દૂર છે. જે મોટું રેલવે સ્ટેશન છે. અને આપણે અહિયાં થી વેરાવળ જઈએ તો પણ આપણેે જઈ શકીએ જેમ કે વેરાવર એટલે ત્યાંથી આપણને નેવ કિલોમીટર છે અને આપડણે હવાઈ માર્ગ પર જવું હોય. તો દીવમાં એરપોર્ટ પણ આવેલું છે જે કેટલાક મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગ થી જોડાયેલું છે. અને ત્યાંના રોચક તથ્ય વિશે તને જણાવું છો દીવ પર અંદાજ એ લગભગ છે ને ચારસો વર્ષથી વધુ સમય સુધી પોર્ટુગીઝનું શાસન હતું તે થી અહીંની બધી ભારતીય સંસ્કૃતિ અને ખાન પાાનમાં મોટું પોર્ટુગીઝ શૈલીની સ્પષ્ટ સાપ જોવા મળે છે. તો તે વિશે તારે શું કેવું છે?
હા એક વા તો તે સા કડી પણ હું તે આજે વાત કરી ને એની સાથે સાથે હું તને એ પણ વાત કરું. એ ત્યાંની જે દીવું છે ને ત્યાં ગુફા પણ બઉ મસ્ત જોરદાર આવેલી છે. અનેને આઈ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
કે ત્યાં છે ને નાયડા ગુફા આવેલી છે. આ નાયડા ગુફાની ઉું હને તને સંપૂર્ણ માહિતી આપું કે નાયડા ગુફા એ દીવ નું એક પ્રસિદ્ધ પ્રવાસ છે. આ ગુફા છે ને દીવના કિલ્લા ની નજીક આવેલી માનવામાં આવે છે. દીવના કિલ્લાના નિર્માણ માટે અહીંથી પથ્થરો કાઢવામાં આવ્યા હતા. હ. જેના કારણે સમય જતા કુદરતી જેવી દેખાતી ગુફાનું નિર્માણ થયું.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
અને દીવ કિલ્લા એકદમ નજીક જ છે આ ગુફા ની અંદર છેને સુંદર પથોરો ની રે. ના અને સાકડા રસ્તાઓ માટે જાણીતી છે ગુફાઓ માં ઉપર થી ના આવતો સૂર્યપ્રકાશ ખુબ જ મનોહર દુરતે સર્જાવે છે. અહીં શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણ નો આનંદ માણી શકાય છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહી મુલાકાત રહી છે. અને નાયડા ગુફા એ દવ સૌથી અનોખી અને આકર્ષણ સ્થળો માટેને એક સ્થળ. માનવામાં આવે છે. તો અહી પ્રકૃતિ અને ઇતિહાસ નું સુંદર સમયવન જોવા મળે છે. અને તે જેમ મને વાત કરી ને તો દીવ તો એમ નજીક જ છે. તો આપડે છે ને કઈ રીતે ત્યાં જ શું તે કઈ તમે આઈડિયા ખરો
હા દીવ આપડે જશું એ આપડે છે ને હવે પછી વાત કરીશું. કે આપડે શીખવા જાશું અને જ્યારે જાશુ. હવે અત્યારે બાય બાય.
અરે હા હું